મજા
હમ હમ શું કહો છો હવે આજે શું નવીનતા લઈને આવ્યા છો આજે
હવે હવે તમે ડિસાઇડ કરો કે કયા ટોપિક પર આપણે વાત કરીએ
મને મને તમેમ ક કે મેં છે ને હમણાં ઘરે ભાડે લીધું છે તું મારી હવે ભાડાના ઘરમાં છે ને આપડે બઉ બધા ખીલા ખીલી ન કરી શકીએ કે તોોડફોડ ના કરી શકે એ મારે ઈ ઘરને થોડુંક સુંદર બનાવવું હોય આપ આપ આપણી રીતના તો એવું શું કરી શકી કે કે આપણે થોડું કામ વ્યવસ્થિત એને દેખાવડું બનાવી શકીએ
બહુ જ સત્ય વાત કીધી તમે અ તમે એ મિશો ખોલશો ને તોમાં ન નવા પ્રોડક્ટ આવશે ને એ પણ તમારા બજેટ પ્રાઈસમાં કેવાય ને કે મીશો તમે જઈ લો કે શોપથી અનેક ડીઓડેપ ત્રણ અ ત્રણ એવાર ડીઓડેપ તો હોલસેલમાં એટલે હોલસેલ ના ભાવે જ વેચે છે એકદમ તમારે આઠ આઠ નવ નવ રૂપિયાની વસ્તુ પણ ત્યાં અવેલેબલ હોય છે. જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી અને એટલી મસ્ત મસ્ત વસ્તુઓ લેવાનું મન થાય આપણને
હમ અચ્છા આઠ રૂપિયાની
હા આઠ આઠ નવ નવ રૂપિયાની તમને નાની નાની વસ્તુઓ મળે છે ક્યાંક ને ક્યાક
હ હા કારણ કે આમ તો છે ને મારે તો ઘર માં આમ તો ઘણું બધું ફર્નિચર ને બધું એ લોકો વસાવી છે હ મને એક તો પડદા નથી ગમતા એમાં ખાસ કરીને હા બેડરૂમ ના નથી ગમતા. મને મારા હિસાબના ચોઈસ ના લેવા તા મારે તો અહીંયા આગળ હતા ને તો. અ ઓટોમેટિક પડદા હતા. આમ કે રિમોટ થી પરથી જ રિમોટથી નીચે થાય હવે આમ. ઈ એ એક્ઝ્ટ આવ હવે પડદા ખોલ પડદા. બંધ કરો તો હા અને એ મને ઓછા ગમે છે એમ મારી ચોઈસ ના નથી એમ કલર ને એ બધો. મને આમ બ્લુ કલર. હવે માઇડ ચેન્જ જ કરવા છે પડદા. આજ મારે જઈને સૌથી પેલા હું કામ એનું જ કરવાની છું. એ મને પડદા નથી ગમતા તું હું પડદા ચેન્જ કરશ ચાઈ મને આમ કેને જ્યાં રહું ને તો મને આમ થોડું વ્યવસ્થિત ઈ વસ્તુ જોઈએ.
સાચી વાત છે ના ના ઘર પછી ભાડાનું હોય કે પછી તમારું પોતે પોતાનું પણ સજાવું તો તમારું ઘર લાગવું જોઈએ.
લાગુ જોએ હું પછી આજે ઓલુ ભાઈ લઈ આવવાની છું. અ એક પીસ પ્લાન્ટ કહેવાય છે. આપડે ભાઈ સફેદ કલર નું ફૂલ હોય ના એક એક કે બીજુ ફૂલ ઊગે એમાં. એના પાંદડા હોય તો ઈજ ને. તમારે ભેજ શોસી નાખે અને આમ હોલ માર્કેટમાં તમે કદી શકો હા. હવે અત્યારના ચોમાસું તો મને થોડું અસ્થમા નું પ્રોબ્લેમ છે. તો તેના જુને કાલ રાતના પમ્પ લેવું પડ્યું હતું ને હેરાન થઈ.
હઓ.
તો ઈ મને મારી એક ફ્રેન્ડ છે ને એને મને કીધું છે તમે લગાવો. હમ રાખવાનું. તો એ બધું ભેજ સોશે અને જેટલું સોશે એટલું વધારે અ એને ગ્રો કરે ઈ પ્લાન્ટ
હમ્મ સાચી વાત છે ના. હમ્મ હવે અમારી અહીંયા તો સેમ અમારી અહિયાં. હવે વરસાદ નુ મોસમ ચાલુ થયુ તો આજુબાજુ મશરૂમ દેખાય છે. અને હવે હવે શાકભાજી રોપાશે થોડી ઘણી. કારણ કે હવે વરસાદ નુ એક કેવાય કે થોડું ઘણું ચાલુ થયું પણ પેલા હવે જે માર્કેટ. ભરાતા હતા એ પણ એક પ્રોબ્લેમ બની જશે વરસાદના લીધે કે પેલા જે. માર્કેટ ભરાતા તે હવે નઈ થાય.
હા ને જ ભરાય હવે હવે બાર માર્કેટ નહી ભરાય હવે ઓનલાઈન માર્કેટ ભરાશે.
ઓનલાઈન માર્કેટ અમારી અહીંયા તો ઓનલાઈન ચાલે નહિ ના બ્લિંકિટ ચાલે. ના તમારું સ્વીગી ઝોમેટો એવું કઈ પણ નહી ચાલેજ હજુ તો. કેવાય ને કે એનાથી બહુ દૂર છે.
બાપરે એવું કેવું. એક લીનકીટ વાળાને બધાને તમારું લોકેશન એમ દેવું જ હોએ કે ભાઈ. તમે અહિયાં સુધી અ અમને ડિલવરી નથી કરતા તમે.
જેમ તેમ કરીને તો ઓલા પાર્સલ વાળા પૂછતા હોય એલેવે આપડ એમેઝોન ને્લ. કાર્ટ માંથી પણ મંગાવીએ ત્યારે એ લોકો જેમ તેમ કરીને પહોંચતા હોય. તો એમાં બ્લિંકટ અને એને તો ક્યાં જ જોવું.
તે એ લોકોને ભાડા વધારે મોંઘા પડતા બહુ દૂર.
હા એના ગામડ ગામડે વિસ્તાર ને એકદમ કેવાય નને
હહ મનતો બહુ મન થાય હું આવીશ તમારે ત્યાં મ તો ું ગમે ને હા તમારું દેશનુંું ઘર તોડી નાખ્યું મારી મમ્મી ના ત્યાં જે અમારે ધીમોજ ગામનું જે દેશ ગામડું હતું ને તો એનું ઘર તો તોડી નાખ્યું મારા પપ્પા ના ગયા પછી તો હજી બનાવ્યું નથી ભાઈ કે નથી બનાવવું અમારે એને આમ કે ને જમીન દોષ જ કરી નાખ્યું છે તો કે કોઈ આવશે મોટી કમ લાલ આવે ને બધા તો એ ત્યારે વી નાખ અન મને એને ઓછું ગમે છે ગામડાાન મન બહું ગમે
હા બોવજ સત્ય કીધું તમે અને ગામડાનું ઘર તો હંમેશા રહેવું જ જોઈએ મને એવું લાગે છે જ્યાં
હા મને મને ભી લાગે અમા સાસરી નું છે તો એ રાખી મૂક્યું છે ઘર
રાખી જ મૂકીશ પણ તમારું સાસ્ત્રીનું ક્યાં છે ત્યાં જ છે તમારા એક જ ગામના છો તને
ના ના ના ના અમારે એક જ ગામમાં ન થાય
ઓ કળિયલ એટલે કળિયલ મેં નામ સાંભળ્યું છે પણ કઈ
કહીએેલા આપડૅ કલોન ની બાજુ આવ્યું કલુલ ખબર છે મહેસાણા હા બસ મહેસાણાથી તમે કલોલ જાાવ ને ત્યાંથી રસ્તા માં આવે કલોલ
બવજ એ કારણ કે એ ઘરમાં તમને કદાચ અહી મુંબઈથી તમારે જવું પડે તો છેલ્લે આસરો તો રહી ને
આહો ભગવા એઈ છે અને બાજુ મને તો આમ ગમે આવે આમ ગામડામાં પણ હવે ત્યાં આગળના ઘરો જ નથી રહ્યા લોકો એ ખાલી ઘર બનાવીને રાખ્યા છે અને ત્યાં તો બધા છે ને લંડન વાળા અને અમેરિકા વાળાને બધા બહુ છે પટે એટલા બધા બહુ જ છે એટલે બધા ઘર રાખ્યા છે પણ બધા સાઈ થઈ ગયા છે ફોરેનમાં
હમ્મ બવજ સતય કીધું તમે બ બધી જગ્યા
ત્યાં આગળ હા અને બાકી બધા વાણિયાઓ છે અમારા તો એ બધા ઘર રાખીને મુંબઈ સાઈ થયા છે ત્યાં ખાલી ઘર જ રહ્યા છે માણસો નથી રહ્યા
ના બધી જગ્યા આ આજ પ્રોબ્લેમ છે હવે ગામડામાંથી લોકો નીકળી નીકળીને અ શહેરોમાં જાય છે અમારે અહીંયા પણ આખું ગામડું ખાલી થઈ ગયું કારણ કે લોકો હવે કેમથી ત્યાં રોજગાર નથી ને હવે અ કે જેટલા ખેતી કરતા હોય કે પછી એલુ બધું કરતા હોય તો એ લોકો ત્યાં રહે છે અને બીજા બધા લોકો પછી અ નોકરીની શોધખોળમાં કે પછી કેવાય ને કે ત્યાં પેલા તો કેવું હતું અમારા ગામમાં પાણી પણ નહતું આપતું હવે થોડું ઘણું આવી ત પણ પાછું ત્રણ ચાર દિવસે આવે એ પણ પાછું ટાઈમ ફિક્સ નહી કે આટલા ટાઈમે આવે એટલે તમારે સામે ડોલ ને નળ ચાલુ જ રાખવાનું હોય. કે પછી આવ્યું તો આવ્યુંને કર હા હજુ પણ કેટલા એવા ગામડ્યા છે એટલે હવે તો થોડુંક સારું છે એમ પેલા કરતા પણ હજુ તો કેટલા બધા એવા ગામડા છે જ્યાં હ
ખેતર પાણી પછીકેવી રીતેપુપાડ
ખબર નહી પણ. ખેતરોમાં તો ક્યાં જોયું એવા જ પછી પાક પણ વાવે કે જેમાં ઓછું પાણી જોય
હમ.
ઘઉં થઈ ગયા બાજરી થઈ ગયા હવે આ બાજુ આપડે જોવા જઈએ તો આ બાજુ ચોખા શેરડી ને એવું બધું વધારે એવગ હોય કારણ કે પાણી જાય આરામથી અને વરસાદ પણ સારો પડ આટલું બધું વરસાદ પડે તો પણ અ ત્યાં પણ સારું એવું વરસાદ હો પડે છે તો પણ. પાણીનો સંગ્રહ કેવી રીતે નથી થતો એ મને બહુ મોટો પ્રશ્ન આવે છે કે પાણી નો સંગ્રહ નથી થતો.
સરકાર ન કરતી કે હવે આપણે પાણી સંગ્રહ કરવાના તળાવ અલુ કરે તળાવ બનાવે કે આર્ટિફિશિયલ ટાંકીઓ બધી બનાવી દે
હમ.
ભૂગર્ભની ટાંકી બધે બનાવે ને અરે તો મમ્મી ના કઉ છે ને ગામડેમાં ધીનોજમાં ભૂગભ ટાકી હતી આખી વ્યવસ્થા કરેલી હતી વરસાદ આવે ને એનું પાણી તો આખું જે અમારે ટેરેસ જે હોય ને ટેરેસ માં ને ભૂગર્ભ માં એ ટેરેસ માંથી પાપ જાય ભૂગર્ભમાં ટાંકી સ્ટોર કરે
આખી એવી અમારે એવું હતી વ્યવસ્થા બનાવેલી હતી તો આ બધું ગામડા ના પંચાયત લોકો બી કરે. કે એક આખું મોટું તળાવ કરી નાખે ઉનાળામાં અને બધ. ઈ જે હોય સિમેન્ટ ન પાકું કરે કારણ માટીનું કરેને તો
ચલો અમારી બાજુ થોડુંક પણ હમ આવે છે હવે આપણે દાહો. કે પછી આ મધ્યપ્રદેશના જે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડરમાં જઈને ત્યાં તો સાવ જ લોકો અ કેવાય ને કે પાણી વગર કેટલા બધા લોકો રહે છે અને બહુ જ કેવાય ને કે હજુ એ લોકોની પરિસ્થિતિ એટલી ને એટલી જ છે ત્યાં છોકરા પણ ભણવા નથી જતા કે પછી અ ત્યાં એટલું બધું શિક્ષણ પણ નથી અને પછી તમે જોશો. મોસ્ટ ઓફ ધ જેટલા મજૂર હોય કે પછી જે ઘર બનાવવા વાળા હોય એ બધા ત્યાંથી ત્યાંથી જ આવે છે તમે જોજો કારણ કે ત્યાં જોબ પણ નથી અને કેહેવાય ને કે પાણી પણ નથી ક્યાંક ક પાણી હશે તો પણ કહેવાય ને કે એ લોકોને પીવા જેવું સ્વચ્છ પાણી નથી
બરોબર છે એટલે આ એક જ છે કે જ્યાં રોજગારો ના મળે એટલે પછી શું કરે લોકો ધીરે ધીરે ત્યાંથી સ્થળાંતર કરતાયા રોજગાર ન હોય પછઈ બેઝિક જરૂરિયાતો હોસ્પિટલ શાળાઓ આ બધું ન હોય એટલે પછી એ લોકો શું કરે પોતાનું જીવન જરૂિયાત વસ્તુ ન હોય તો સ્થળાંતર કરેને એટલે ગામડાઓ ઓછા થતા જાય છે ગામડાઓ ન આમ જોવા જઈએ ને તો એ નાશ થતોું જાય છે.
હમ બોબ જ સત્ય કીધું તમે ગામડાનો જલ્દી જલ્દી નાશ થતો જાય છે, અને આપડે પણ વિનાશ તરફ ક્યાંકને ક્યાંક વધી રહ્યા છે, મને એવું લાગે છે.
હમ સાચી વાત છે. તો ચલો કઈક આપણેે ભી સરકાર ને આ મેસેજ પહોંચાડીએ ભાઈ ગામડાઓમાં તમે કાઈ ની તો ઝોમેટો સ્વીગી તો આવે
ચોક્કસ રીતે તો પણ લોકો આયા હા ચાલ આવજો
આવીજા.